હલો
હલો
કેમ છો
મજામાં તમે કેમ છો
મજામાં
જમી લીધું
હમ જમી લીધું તમે
હા મેં પણ જમીને આ વોકિંગ કરવા આવ્યોનીચે
શુંસું જયમુ
રાઈસ શાક અને રોટી તમે
હું પણ
બરાબ
તમારા ભાઈના લગ્ન ગયા ને અત્યારે
હા
કેવું હતું લગ્ન બધું
સારું હતું
તમે શું લીધેલું પહેરવા માટે કપડામાં
મેં શેરવાની પહેર્યું તો
કયા કલર ન હતું એ
શહેરવાની મારી કાળા કલરની હતી
હમ બરાબર
હા
લગ્ન કેવું ગ્યું
સારુ ગયો તમારા પણ ભાઈને લગ્ન થયા ને બે વરષ પહેલે
હા
હ બિહારમાં
હા
બરાબર
અમારે તો લગ્ન બહુ લાંબુ ચાલે
અચ્છા શું શું હોય મને જણાવશો
નોર્મલ હલ્દી મેંદી તો હોય જ બધામાં અમારામાં જે લગ્ન કરે તે નાઈટમાં કરે એમ એટલે સવારે ચાર વાગે દઈ કરે પછી
બરોબર
તમારામાં કેવું થાય
અમારામાં મહંદી હોય હળદી હોય અને એક દિવસ પહેલે ગરબા નાઈટ જેમાં માતાજીને યાદ કરીને ગરબા રમે અને પછી ત્યારબાદ બીજા દિવસે મુહૂર્ત પ્રમાણે લગ્ન હોય
બરાબર તમારો ફેસ્ટિવલ ફેવરેટ છે કોઈ
મારું ફેવરેટ ફેસ્ટિવલ છે દિવાળી
બરાબર
તમારું
મને તો અમારે ત્યાં ફેસ્ટિવલ થાય છે ગમે છઠ પૂજા
તમે બિહાર ના છો
હમ તમે
હું ગુજરાત
બરાબર
તમારા છઠ પૂજા વિશે કઈ જણાવી શકો મને
અમારામાં જે વ્રત કરે તે લેડીસ જેન્ટસ બધા હોય શકે એમાં તે છત્રીસ કલાકનોો ઉપવાસ રાખવ પડે
બરોબર
એનું ખુબ જ મહત્વ છે હવે બધા એમ બધી જગ્યાને સેલિબ્રેટ કરવા લાગ્યા છે
બરોબર
તમને ખબર દિવાળી કેમ મનાવામાં આવે
શું કયું
તમને ખબર દિવાળી કેમ મનાવવામાં આવે
કારણ કે ત્યારે શ્રીરામ ભગવાન અયોધ્યા પાછા આવ્યા હતા
એ તમને ખબર કેટલા વર્ષ પછી આવ્યા હતા
ચૌદ વરષ પછી
હમ એમને વન માસ કેમ આપેલું તમને એ બી ખબર
એમના પિતા એ એમને તાર શ્રાપ આપ્યો હતો એટલે કદાચ
શ્રપ ન આપ્યો હતો એમને એમની સેકન્ડ વાઇફ જે હતી એમને બે વચન પૂર્ણ કરવા માટે એમની વાત માનવા માટે રામને વનવાસ મોકલ્યું હતું
અચ્છા બરાબર છે
તમને ખબર રામ ભગવાન જેમ હતા તેમના હાથે કોનકગે વનવાસ
રામ લક્ષ્મણ અને સીતા અને હનુમાનજી
હનુમાનજી વનવાસ ની ગયેલા હનુમાનજી તે એમનો સાથી બનેલા એટલે અમુક વર્ષો પછી તેમને હમ
જ્યારે સીતામા ને બચાવવા માટે શ્રી હનુમાન આવ્યા હતા
હા એવુંજ છે
હા
હમ
તમારામાં હોળી ન શું મહત્વ હોય
અમાર માહડીી મના હ ખુબ જ મહત્વ હોય બધા સગા સંબંધી આવે મળે રંગો લગાવે. નાના છોકરાઓ તે ખુબ જ મસ્તી-મોજ કરે. પાણી હાથે રમે.
અમારામાં હોળી ના બીજો દિવસે અમારામાં ન્યુક્લોથ પહેરવાના હોય.
બરોબર.
તમારામાં કેવી રીતે વહીચે?
અમારામાં પણ ખુશી નો માહોલ. બધા એકબીજાને કલર લગાવે, પાણીથી રમે.
બરાબર. અત્યારે તો એમ બી કયો ફેસ્ટિવલ આવવાનો છે?
અત્યારે તો ચૌવીદ સપ્ટેમ્બરે ગણપતિ બાપા આવવાના છે.
સરસ.
હમ, એ પેલા તો આષાઢી બીચ છે. મોટો તહેવાર. અમારા કચ્છી લોકો માટે સૌથી મોટો તહેવાર એ અષાઢી બીજ કહેવાય.
બરાબર, મને દસઢી વિશે પછી જરાક જણાવો.
આ અષાઢી બીજ તમારા માટે નવું વર્ષ જેવું ગણાય છે.
બરાબર, એટલે તમે નવા ક્લોથ પહેરતા હશે. સારું, સારું, જમતા હશે, નાસ્તો કરતા હશે, એકબીજા ને મળવા જતા હશે.
હા, અમારા માટે નવું વર્ષ એટલે કચ્છી માટે નવુ વર્ષ એટલે અષાઢી બીચ કહેવાય.
સરસ. એ અરા હોળીમાં થાય હોળીના અ. જે હા, સાંજે અમારામાં હોળીમાં સાંજે એમ. નવા કલોસ પહેરેને, ખાઈ ને, મોજ-મસ્તી કરે.
બરોબર.
તો જન્માષ્ટમી ભી આવશે પછી.
હા, આવશે થોડાક સમયમાં.
તમે જન્માષ્ટમી કરો છો?
હા, અમારા અહીં બિલ્ડિંગમાં જ કરવામાં આવે છે.
તમે ફાસ્ટ રાખો છો?
હા, હું રાખું છું.
બરાબર.
તમે?
હું પણ કરું છું, હું ખૂબ જ માનું છું, કૃષ્ણ ભગવાન, મહાદેવમાં.
બરાબર.
કે તો શ્રાવણ બી આવવાનું.
હું પણ લાસ્ટ ટાઈમ આખું શ્રાવણ રાખ્યું હતું. મારી ઈચ્છા પૂર્ણી કરવા માટે.
બરાબર. એમાં શું કરો? તમે આખું શ્રાવણ ફાસ્ટ કેવી રીતે રાખી શકો, એમ?
હું એક દિવસ જમવાનું જમી લઉં ને, એક દિવસ કઈ નહીં જમું, એટલે. પૂરા એક દિવસમાં ખાલી એક ટાઈમ જમવાનું જમું.
અ, એટલે એક તાણુ કરે, એટલે મીન્સ આખું દિવસ તમે ફાસ્ટ રાખે ને, રાત્રે જમી લે.
સાત્વિક ભોજન.
હા.
ચાલો, તો સારું તમે આટલું બધું એમ ભક્તિ રાખું છું, ભક્તિ ભાવના રાખું છું તમારા અંદર.
હમ હમ, આ તો મહાદેવની કૃપા.
સરસ. હું પણ શ્રાવણ કરું છું, પણ ખાલી ચાર સોમવાર કરું છું.
સારું કહેવાય.
કઉ બીજું કંઈ?
હા, તમે પણ કહી શકો.
તમે જ આ, તમારું આગળ વિચાર શું છે? આગળ સ્ટડી શું કરવાના? આગળ એમ પ્લાન શું છે તમારો? ગોલ શું છે?
હું બેંકિંગનો કોર્સ કરી રહ્યો છું, જેમાં એ મારો પસશે એટલે હું આઈબીપીએસ, એસબીઆઈ જેવી એક્ઝામ આપીશ, ગવર્મેન્ટ રેન્કની, અને તેમાં મારું સિલેક્શન થશે. તો મારી જોબ લાગી જશે
ચાલો મારી ખુબ ખુબ શુભેચ્છાઓ છે તમારું સિલેક્શન થાય તમે ક્લિયર કરી લો ફર્સ્ટ સપ્ટેમ્પમાં ક્લિયર થઈ જાય
આભાર
ખુબ ઉન્તિ કરો તમે તમારા પાર્ટનર બહ જ ખુશ રાખો
હવ આભાર
હમ બોલો બીજું કઈ
અમે પણ
તમે એક્સ્ટ્રા બુક વાંચો છો સ્ટોરીઝ વગેરા
ના તમે
બરાબર મને સ્ટોરી બહુ જ ગમે છે
મને એવું જાણવા મળ્યું કે તમને ડ્રોઈંગ કરવામાં બહુ જ સારા છો તમે ડ્રોઈંગમાં
હમ મને ડ્રોઈંગ કરવા ખૂબ જ રસ છે
તમે કઈ કઈ ડ્રોઈંગ કરી છે આ સુધી
હું મે સ્કેચ કરું મોસ્ટ ઓફ મને સ્કેચમાં વધારે એમ ઇન્ટરેસ્ટ આવે
ચાલો તો પછી તમને કઈ ડ્રોઈંગ કરાવવું હોય તો મને કહેજો કોન્ટેક કરજો મને
હા પાકકો
ગુડ બાય
હમ ગુડ બાય